હાલો.
હલો કેમ છો? મજામાં.
હા અરિયા મજામાં છુ. જો આજે હું મારા ભવિષ્ય વિશે ઘણું વિચારી રહી હતી.
હા સાચી વાત છે તો તમારે સૌથી મોટું સપનું શું છે?
. હું વિચારતી હતી કે જીવનમાં બનવું છે શું કરવું છે અને આપણા સપના કેવી રીતે કે પૂરા કરવા. દરેક માણસના કઈક સપના હોય છે ને.
બહુ સરસ વિચાર છે તમારો.
હમ્મ મારો સૌથી મોટું સપનું એ છે કે હું મારા જીવનમાં સફળ બનુ. મારા પરિવારને મારા પર પ્રાઉડ ફીલ થાય. મને એવું કરવું છે કે જે પણ હું સતત ત નવી વસ્તુઓ શખતો રઉ.
સાચી વાત છે આપડે નવું-નવું તો શીખતા જ રહેવું જોઈએ.
હમ્મ કારણ કે મને લાગે છે કે જીવનમાં માત્ર પૈસા કમાવવા જ નહીં પણ સારું માણસ બનવું પણ જરૂરી છે. સફળ સફળતા ત્યારે સાચી લાગે જ્યારે આપણે મહેનત અને ઈમાનદારી થી તેને મેળવીએ.
વાહ બહુ સરસ વાત કરી તમે આ વિષય પર.
મને એક વાત હંમેશા યાદ રહે છે જો આપણે પોતાના વિ પોતાના પર વિશ્વાસ રાખીએ અને મહેનત કરીએ. તો કોઈ પણ સપનું અશક્ય નથી રસ્તામાં મુશ્કેલી આવશે પણ હાર માનવાની નથી. થી.
સાચી વાત છે. આપડે ક્યારેય હાર ના માનવી જોઈએ. આપડે કશું અશક્ય નથી એવી રીતે વિચારવું ના જોઈએ.
ક્યારે પણ તમને જો ડર લાગે છે કે તો હું મારા સપના પૂરા કરી શકીશ કે નહી. પણ પછી હું પોતાના એમ સમજાવ છું કે ડરવું નહી પ્રયત્ન કરવો. ટ્રાય-ટ્રાય-ટ્રાય સચ
હા એ વાત તો સાચી છે એજ સાચો રસ્તો છે કે આપડણે પ્રયત્ન તો કરતા જ રહેવો જોઈએ.
હમ્મ અને હું માનું છું કે દરેક દિવસ કઈક નવું શીખવાની તક છે. નાના નાના પગલા પણ એક દિવસ મોટા પરિણામ આપણને આપે છે.
સાચી વાત છે આપડે રોજ કઈક ને કંઈક નવું શીખવું જ જોઈએ. તો જ આપણે ભવિષ્યમાં આગળ વધીશું.
હમ્મ હું ઈચ્છું છું કે ભવિષ્યમાં હ આત્મનિર્ભર બનવ હું મારું શબ નું જાતે પૂરા કરવું મારા પગ પર ઉભો થવ મારા પરિવારને હું મદદ કરું મારા પરિવાર સમાજમાં પ્રાઉડ ફીલ કરે. સમાજ માટે પણ કઈક હું સારું કરું.
બહુ સારા વી ચાર છે તમા આ તમારે નહી આ બધાજ વિચારવું જોઈએ કે એ એમના પરિ વાર ને મદદ કરે સમાજને મદદ કરે અને બધા એ આત્મનિર્ભર તો બનવું જ જોઈએ.
થેન્ક યુ મને લાગે છે કે સકારાત્મક મક વિચાર અને સતત મહેનત સ માણસને આગળ વધારતા રહે છે જીવનમાં ઉતાર ચઢાવ આવશે પણ ધીરજ રાખવી જોઈએ.
હા એકદમ સાચું કીધું તમે.
જીવનમાં ક્યારેય આપણેે આમ સતત પ્રયત્ન કરતા રહેેવા જોઈએ. જો પ્રયત્ન ના કરીએ તો જિંદગી માં ક્યારેય આપડ સફળતા મેળવી શકીએ નહી.
સાચી વાત છે તમારે આજે તો હું બહ સરસ સરસ બોલ્યા તમે મને ખુબ વધારે ગમ્યું
હમ્મ એટલે જ તો કઉ છું કે જયારે બી આપણને કોઈ સફળતા માટે કોઈ બી પ્રોત્સાહન કરે તો તેનું સાંભળીને આપડે આમ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ એના મોટિવેશનલ વિડીયોઝ પણ આવે છે પણ જોઈને આપડે આમ મનમાં તમે સંકલ્પ કરી શકો કે તમે કશું કરી શકશો સારું
સાચી વાત છે તમને લાગે છે કે અત્યારે આપડા દુનિયામાં પર્યાવરણને નુકસાન બહુ વધારે થઈ રહ્યું છે.
હા છે જ ને અત્યારે કેટલા ઘણા બધા જોતું હોય કેટલા બધા આપડે લાકડા કપાય છે. પછી આ ફેક્ટરીઝ ને ઇન્ડસ્ટ્રીઝ થી. કેટલું પ્રદુષણ ફેલાય છે ઘણું બધું એટલું બધું છે કે અત્યારે આપડ પર્યાવરણ એટલું બધું ખરાબ આ આવી ગયું અત્યારે જોવું તોું યુરોપમાં અત્યારે પાંત્રીસ ડિગ્રીમાં પણ કેવા રડ રસ્તા અત્યારે પીગળી જાય છે બધા જે અહિયાં પિસ્તાળસ ડિગ્રી તાપમાન છે ગરમી પણ તો બી લોકો સહન કરીને જીવે
સાચી વાત છે અત્યારે અહિયાં તો બહુ ગરમી પડી રહી છે.
હમ્મ બહાર ના લોકો આટલા તાપમાનમાં તો પણ છત્રી લઈને ફરતા નીકળી જાય છે કોઈને આમ સહન ના થાય આટલી ગરમી આપણા દેશમાં સહન કરે છે બધા
હું પણ એજ માનું છું જો આપણે આજે પર્યાવરણનું ર શ નહી કરીએ તો આવનારી પેઢીને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે.
સાચી વાત છે સાચી વાત છે. કરવું જોઈએ કઈક તો સરકારે પણ કરવું જોઈએને કંઈક આપડે પણ કરવું જોઈએ.
સાચી વાત છે પર્યાવરણ આપણને જીવન આપે છે તેથી તેનું જતન કરવું એ આપણું કર્તવ્ય છે.
હમ્મ. એજ તો ને સપના સપના જોવાનો એ આપડો અધિકાર છે સપના જોવ એને પુરા આ કરો પણ સાથે સાથે સમાજનું કઈક સારું થાય તેવું પણ કરો
સાચી વાત છે આપણે સન સતત મહેનત તો કરવી જ જોઈએ
હમ એજ મહેનત કરવાથી તમને ક્યા આજે નહી કાલે નહી પરમ દિવસ પણ થોડાક ટાઈમ પ પછી વર્ષ પછી પણ તમને સફળતા મળશે એ નિશ્ચિત છે.
સાચી વાત છે આજે વધતા ઉદ્યોગો, વાહનો અને વસ્તી ના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે હવા પાણી અને જમીનનો પ્રદૂષણ સતત વધી રહ્યું છે
હમ બધું બધું કર્યા પછી પણ જો તમને એ વિચાર આવે કે મારેથી થાકી એવા નહી થાય તો પછી તમારે વિચારવું જોઈએ કે તમારા મા બાપે તમારા માટે કેટલી મહેનત કરી છે. ત
સાચી વાત છે આજે શહેરોમાં વાહન વાહનોમાંથી નીકળતો જે ધુમાડો હવાને પ્રદુષિત કરે છે. જેના કારણે લોકોને શ્વાસની તકલીફ એલર્જી અને અન્ય બીમારીઓ થાય છે
હમ હમ હમ તો એના માટે સરકારે ઈલેક્ટ્રિક વાહનો ન પણ બહાર પાડ્યા બને તેટલું પેટ્રોલ વેહકલ્ ઓછા કરીને ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ વધારવો જોઈએ
હા સાચી વાત છે પણ અમુક લોકો છે ને ઇલેક્ટ્રિક વાહનનો યુઝ નથી કરતા ક્યારે
હા પણ એ સરકાર હવે એમાં સબસીડી ને એવું બધું પણ આપે છે તો તમે સરકાર તમે એનો લાભ લઈને તમે ઇલેક્ટ્રિક સાધન ખરીદી શકો છો જે તમને પેટ્રોલ કરતા બી સસ્તું પડે છે ચલાવામાં
છે અત્યારે પાણી નું પ્રદુષણ પણ એક મોટી સમસ્યા થઈ ગઈ છે ઘણી ફેક્ટરીઓનું ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે જેના કારણે જળચર જીવોને નુકસાન થાય છે અને પીવાનું પાણી પણ અશુદ્ધ બની જાય છે.
ના ના સાચી વાત છે ઘણી ફેક્ટરીઓ છે કંપનીઓ છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જે પોતાનું ગંદુ પાણી બહાર કેનાલમાં છે નદીઓમાં છે દરિયામાં વહેતું કરે એ પાણી ગંદુ થાય ગંદુ પાણી તેમાં પડે તેમાં લોકો નાહતા હોય છે. અને લોકો બીમાર પડતા હોય છે એ પાણી થી કોક ખાતું પણ હોય છે. અંદર જળમાં રહેલી બધા જળમાં રહેતા બધા જીવો પણ તેનાથી મરી જાય છે. અને તેમને ન તેનાથી રોગચાળો બી ફાટી નીકળે છે ગંદકી ફેલાય છે
અ અત્યારે સરકારે છે ને પ્લાસ્ટિક નો ઉપયોગ ખુબ ઓછો કરવો જોઈએ અત ત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ પર્યાવરણ માટે ખુબ હાનિકારક બની ગયો છે પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતું નથી અને જમીન તથા પાણી બંનેને પ્રદુષિત કરી નાખે છે
હમ સાચી વાત છે કેમ કે એને બાર તો પણ પ્રદુષણ ફેલાય એ એના વિનાશ થઈ શકશો નથી એનો તમે જેટલો ઉપયોગ વધારશો તે એટલું જ પ્લાસ્ટિકથી જેટલ કચરો ઊભો થશે એ કચરાને બાળવો ઇમ્પોસિબલ છે
આપડે પર્યાવરણને બચાવવામાં વૃક્ષોનું પણ મહત્વ છે જેમ કે વૃક્ષો આપણને ઓ ક્સિજન આપે છે કાર્બન ડાયોક્સાઇડ શોષીલે છે વરસાદ લાવવામાં મદદ ક રે છે અને પૃથ્વીનું તાપમાન સંતુલિત રાખે છે તેથી વધુમાં વધુ વૃ વૃક્ષો વાવ વા જોઈએ. આ વાત પર તમારું શું કેવું છે?
ના ના એકદમ એકસો ને દસ ટકા સાચી વાત છે. વૃક્ષો વાવવાથી પહેલા તો વૃક્ષો ઓક્સિજન આપણને આપે છે જેનાથી આપણે ખૂબ સારી રીતે શ્વાસ સ્વસન આપણી પ્રેરૂક ક્રિયા થાય છે સારો શ્વાસ લઈ શકીએ છીએ જે અને તે પાછો કાર્બન ડાયોક્સાઇડ લે છે જે આપણા માટે ખરાબ છે તો સારું છે કેસે અને તેને ઠંડક વૃક્ષો ઠંડક આપે છે સારું તે આપણને ફળ શાકભાજી થી લઈને બધું જ આપણને આપે છે તો વૃક્ષો તો વાવવાજ જોઈએ
સાચી વાત છે પરંતુ દુઃખની વાત એ છે કે વિકાસ ના નામે ઘણા જંગલ લો કાપવામાં આવે છે
હમ અત્યારે ફર્નિચરનો ક્રેઝ એટલો વધી ગયો છે કે જેમાં લાકડું ઉપયોગ થતું હોય છે તેના કારણે કારણ જ જંગલો કપાય છે પહેલા તો ઘરે ઘરે અત્યારે ફર્નિચરો નું ડિઝાઇન ને આ બધું વધી ગયું છે તેના માટે લાકડા ની જરૂર પડે ને લોકો ત્યાર થી લઈને બધા લોકો લાકડા કાપે છે વૃક્ષો કાપે છે
સાચી વાત છે જો જંગલો કાપવાથી અનેક પ્રાણીઓનું રહેઠાણ પણ નષ્ટ થઈ જાય છે ઉપરાંત વરસાદનું પ્રમાણ પણ ઘટી શકે છે અને ગરમીમાં તો વધારો અત્યારે થઈ જ રહ્યો છે
સાચી વાત છે હવે પ્રદુષણ અટકાવવા માટે સરકારે નિયમિત પગલા લેવા જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ કે ભઈ તમે પ્રદુષણ ના ફેલાવશો કચરો ના નાખો કચરો કચરા પેટીમાં નાખો બાર ગમે ત્યાં તમે સર લાકડા સળગાવ શો નઈ જેનાથી પ્રદુષણ ફેલાય છે જે થતા અટકાવવું જોઈએ
સાચી વાત છે હવે સર હવે છે ને પ્લાસ્ટિક નો નાશ કરીને વૃક્ષોને વાવાનું વધારે રાખવું જોઈએ એવો એક નિયમ બહાર પાડવો જોઈએ
સાચી વાત છે ખેતીમાં પણ પર્યાવરણ નું ધ્યાન રાખવું જોઈએ વધુ રાસાયણિક ખાતર ના સર જમીનને પણ નુકસાન પહોંચાડે છે
અને અત્યારે ગરમીના કારણે જે વરસાદ નથી આઈ રહ્યો એમાંથી ખેડૂતોને વધારે તકલીફ થઈ રહી છે
કે તમે બહુ પ્રદુષણ ફેલાવો જેથી વરસાદ હવામાં હવા પ્રદુષિત થાય જેથી કરીને પ્રદુષણ ફેલાય ને વરસાદ આવતો નથી જોઈએ તેટલો વરસાદ આવતો નથી તેના કારણે બી ખેડૂતોને તકલીફ પડે છે
સાથે વાત કરીને ખુબ આનંદ થયો આભાર તમારો
થેન્ક યુ